હલો
બોલો ભાઈ
હા ભાઈ અવાજ આવે છે?
હા ભાઈ, મારો આવે છે અવાજ?
હા આવે છે કલીયર એકદમ.
બોલો ભાઈ મજામાં?
હોવ જલસામાં, તમે કેમ છો?
હા મજામાં, ઘરે બધા શાંતિ?
હોવ જલસામાં છે બધાં.
હા, બોલો ભાઈ, શું ચાલે. અમે એ ફરવા જઈએ છીએ હવે હમ.
હા સરાર
બે દિવસ પછી ફરવા જઈે છે, આ માથેરન જઈએ છે.
હમ હમ પણ ગ્રુપ હશે ને સાથે?
ના હ ગ્રુપ છે, ના ના ગ્રુપમાં જ. અમે બધા જઈએ ને, તો ફ્રેન્ડ સર્કલ આખવું જીએ. એટલે કે મજામાં આવે ને ફ્રેન્ડ સર્કલ આખવું હોય ને તોજ મજા આવે અમને. બધા બધી જાત ના લોકો હોય ને. અમુક લોકો હસી મજાક કરનારા પછી ફોટો ક્લિક કરનારા
હા.
પછી માહોલ બનાવનારા, કોમેડી કરનારા, બધા લોકો
હાર, હમ્મ એનો અવાજ આવે
હમ્મ.
હમ્મ. મારે એવું જવાનું તો ઈચ્છા બો થાય પણ મારી હોટ હોટલ છે તો એ મૂકી ના શકાય ને એને એકલું એને ચલાવવા માટે તો કોઈ જોયએ ને
બરાબર. અમે જોુઓ ને આવ બે દિવસ પછીની ટ્રેનની ટિકિટ છે. એટલે અહીંથી જઈશું. તઈ માથેરાન અને સ્ટેશનએ જઈને તોય ટ્રેનમાં બેઠ પછી માથેરાન જઈશું
હમ્મ, એ કઈ સાઈડ આવ્યું માથેરાન?
માથેરાન મહારાષ્ટ્રમાં આવ્યું, પુણે સાઇડ
હમ્મ, હમ્મ.
એકદમ શું કેવાય મસ્ત પ્લેસ છે એમ
હા, મેં સાંભળ્યું છે એના વિશે તો એ બઉ ગ્રીનરી ગ્રીનરી જેવું છે અને ટ્રેકિંગ માટે સારું છે.
ટ્રેકિંગને પ્લસ કે તમે નેચરમાં નજીક હોયા અને ત કોઈ વ્હીકલ અલાવ નથી. નથી ને એટલે મને સારું ગમે એમ. કેવું હા પોલ્યુશન બઉ ઓછું. અને અંદર ટોય ટ્રેન જતી હોય એટલે એ બહુ મસ્ત લાગે.
હમ હમ હમ્મ શું કરે તમે એમ. જોબ કરો કે સ્ટડી કરો કે.
અમે સ્ટડીજ કરીએ છીએ.
અચ્છા બ
હ સ્ટડી કરીએ છીએ જોડે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરીએ છીએ
અચ્છા કઈ ગવરમેન્ટ એક્ઝામ
હ ફોરેસ્ટની એટલે મને કેવું નેચરને લ સ્થળો હોય એ બધું મને વિઝટ કરવાનું સારું ગમે એમ નેચર ને લગતા જે પણ સ્થળો હોય ને પ્રકૃતિની વડામાં જે જે જોવાલાયક સ્થળો હોય ટકિંગ કરવાનું એ બધું મને ગમાય અને મારી જોબ પણ હું એવી જ ઈચ્છું છું કે એવી જ જોબ મળ એમ
હા હા અચ્છા
તમને નોલેજ હશે ને ફોરેસીશે તો
હા મેં પણ હોટેલ ખોલ્યું એનાથી પેલા મેં તૈયારી જ કરતો હતો ગવર્મેન્ટ એક્ઝામ ની હા મે આમ તો હા બહુ મહેનત કરેલી ભાઈ મારા જમાનામાં તો મેં ચી જાન નને મહેનત કરેલી
હમ પણો કિસ્મત ના હારું હોય
ના આમ કિસ્મત તો ઠીક હતું પણ પછી મારું ઇન્ટરેસ્ટ ચેન્જ થઈ ગયું બધા કીધું બિઝનેસ કરી હ કઈક
બરાબર
પછી થોડુંક ડોન બોન લઈ ને હોટેલ ખોલ નાખી હવે જોરદાર ચાલે છે હમ પેલે તમે સાંભળ્યું હશે ઓરમ્સ ને એવું બધું
હમ
હા તો એ બી છે અમારે અમારી હોટેલમાં
બરાબર
હા
હ
વિઝિટ કરવું હોય તો કરી શકો છો ક્યારેક
હા ટાઈમ મળી શું તો જરૂર કરશું ભાઈ
ના એ ટાઈમ પેગ એના પેગ બીજું બીજું બી જોઈએ વસ્તુ
હા બરાબર
હા
તમારે કેવું વરસાદ વરસાદ પડ્યો
હા વરસાદ તો આજે પડ્યું છે વધારે
હમ
બાકી તો ગરમી હતી ખતરનાક
બરાબર છે
હમ
ગરમી તો અહિયાં પણ બહ હતી બે દિવસ થી વરસાદ પડે છે તો સારું લાગે છે પણ અતિશય વધારે વરસાદ પડે ને તો ઘરે થી નીકળ કરવાનું નથી ગમતું એમ ગંદકી ને બંદકી થઈ જાય ને
હા હા
એટલે ચીતરી ચડાય મને થોડું.
હમ. હા મને એવું બી થાય પણ હ જમવા છે કે હોટેલમાં રહું છું તો મતલબ હોટલ ચલાવું છું તો ક રહેેવું પડે નીકળવું જ પડે બહાર
હમ
હા હા.
હા મારે એવો. પ્લાન છે જો સરકારી નોકરી કે ગવર્મેન્ટ એક્ઝામ ના લાગે તો પછી. હ કઈક હોટલ ખોલ દઈએ ને બિઝનેસ પોતાનો સ્ટાર્ટઅપ કરીએ એ
હા ચાલે તી ખોલી દેવાનું.
તમે કઈ રીતે આખો બિઝનેસ જમાવ્યો.
મેં તો ભાઈ બહુ સ્ટ્રગલ કરેલું છે એ તો બહુ લાંબી કહાની છે હું કહીશ. તો તમારો તો આખોમાં દિવસ બે ત્રણ દિવસ તો જતા રહેશે.
ઓ શોર્ટમાં ક ઈ દો ભાઈ
તો અટમાં તો એમ સમજી લો કે અ તૈયારી કરતો હતો. પછી. તૈયારી કરતો તો કરતો તો એમાં એક અચાનક એક આઈડિયા આઈ ગયો એમ જોવી અમુક લોકો કરતા હતા એવી રીતે મતલબ હોટેલ વોટેલ નું બિઝનેસ આઈડિયા આ ગયું તો થોડા પૈસા ફેમિલી વાળા લોકો જોડે લીધા. અને બીજી લોન કરાઈ ને આપડી જમીન તો હતી જ શહેરમાં
હા.
એના પર હોટલ બનાવી દીધી અને બસ હવે ચાલુ છે અ એમ્પ્લોઈસ રાખીને હવે ચાલે છે જોરદાર
હા તો પેલું મેં એક વિડીયો જોઈ લો વચ્ચે એમ કે સો ગધેડાને રેેશમા દોડ્યા કરતા. શું કેવાય હજાર ઘોડાન રેેશમાં દોડું અને હજ હજાર ગધેડા રેશમાં તો દોડ્યા કરતા. બે ગધા સો ગધે ગોડાન રેસમાં દોડવું સારું. એમાં તમે ઘોડા તો કેવા છો ભલે છેલ્લા આવો.
હા.
એટલે કે ગવર્મેન્ટ એક્ઝામ ની તૈયારી. કરતા હોય એમાં બહુ લોકો હોય એમાં અઢડક લોકો હોય તો એમાં તમે ફેલ થાવ ને. તો તમારી કોઈ વેલ્યુ જ નહી. પણ જો તમે કઈક બિઝનેસ વિઝનેસમાં કરો તો એમાં ભરેલો હસે. પણ તમે પૂછું કે એવું ને હોય કે તમારો બિઝનેસ આગળ જઈને આગળ એમ તમને મોકો નહી મળે પણ ગવર્મેન્ટ એક્ઝામમાં તો એવું જ છે કે તમે ફેલ થાય એટલે ગધેડા જ ગના હોય એમ
હા.
અને બિઝનેસ માં તમે ફેલ થશો તો એ તમે ઘોડા ઘોડા જ ગણાશો એમ. ભલે એવું થાય એમ બિઝનેસ એકદમ તૂટી ના જાય એમ લોસ જાય થોડોક એવું થાય.
હમ
પણ તમે પૂરતો સમય આપો એટલે. ઓટોમેટિક એ સેટ થઈ જાય.
હમ્મ આમ આ તો ક હમણાંના લોકો એવું જ વિચારે છે. કે બિઝનેસ બહુ હાર્ડ છે અને એમાં નુકસાન જ થાવાનું છે.
હા અને આ કેવું. સરકારી નોકરીની આ રીલો જોઈ જોઈને બધા કેવું એમ પ્રત્યે વધારે અટ્રેક્શ થઇ જાય હ અને એમાં અંધતુન બધા એ બાજુ જ જતા રહે એમ બધા કલું કેવું. જો ઓછી જગ્યાઓ છે એં કોમ્પિટિશન વધારવા માટે પોહોકીજાય છે. અને પોતાના પોતાની જાત ના માલિક બનવા નહી માંગતા લોકો. બિઝનેસ કરવા નહી માંગતા એમ
બધા એવું જ વિચારે છે કે આ આપણાથી નહી થાય ટ્રાય કર્યા વગર પણ એવું કઈ શકે કદાચ ટ્રાય કરે થોડીક મહેનત કરે તો અ થોડીક સક્સેસ તો મળે.
હા એજ ને તમે કઈ એટલે એકદમ નહી પણ હપુચા તમે તૂટી તો ના જ જાવ એમ.
હા.
બિઝનેસ થોડી વાર લાગે હા તમે વિચાર્યું બરોબર વિચાર્યું કે ટાઈમે એટલે એમ સરકારી નોકરી કરે તૈયારી ના કરાય એવું નહી એને એનો ટાઈમ હોય એટલો આપી દો ને અને પછી એ ના થાય. તો પછી તમારે આગળ બીજો ઓપ્શન ચુઝ કરવો પડે એમ.
હમ્મ.
પછી તમે ત્રી ચાલીસ વરહ લગીન એને છેડે ભાગો ને. તો તમારી જિંદગી બરબાદ થઇ જાય એમ.
હા.
આ છોકરી જેવું છે સરકારી નોકરીનું.
શ છે
ટાઈમે એ મળી જાય તો ખરી, નહી તો ભાઈ તરે મેરેજ કરી લેવા પડે.
હ હ
ના કે તમે એ એને લીધે રહો, તમે યરે જઈ રે. અને છોકરી રે.
તમારો બઉુ એક્સપિરિયન્સ લાગે છે આ વસ્તુમાં.
હા, હેક્સ એક્સપિરિયન્સ નહ પણ માને કેવું મારા ફ્રેન્ડસ પછી અમુક મોટા લોકો જોડે બેસુ ને. તો એમના જોડે આ બધું જાણવા મળ્યું એમ.
અચ્છા.
અને કૌટિલ્ય કીધેલું કે બધી બધી વસ્તુ કે બધી એનો અનુભવ કરવો જરૂરી નહી. અમુક વસ્તુ ને અમુક અમુક વસ્તુ બીજા જોડથી શીખવી જોઈએ એમ. જીવનમાં બધી વસ્તુઓ નો અનુભવ કે બધા લોકો નો અનુભવ કરવો જરૂરી નહી.
હમ હ.
બધા અનુભવ કરવા જરૂરી નહી બીજાના અનુભવ અનુભવ ઉપરથી પણ આપડે ઘણું શીખવું જોઈએ.
હા. સાર. હ
હલો.
શ ક્યા બઈજું.
હલો.
અરે અરે ચાલો મારે રૂમમાંથી કોઈ ભાગી ગયું છે ચાલ હું તનું કોલ કરું પછી.